હલો! જય શ્રી કૃષ્ણ.
કેમ છો? બસ મજામાંજા.
એ હું પણ એકદમ મજામાં છું. બાકી બધું શું સારું છે?
જેવું ચાલે. બસ. જો હું હમણાં શું કેવાય અ બુક વાંચતી હતી તો મેં કીધું બુકમાંથી મને થોડું ઘણું જાણવા મળલું કે જીવનમાં સારી આદતો નું મહત્વ કેવું હો છે. તો હું મારા છોકરાઓને શીખાડતી હતી, કે બેટા જગીમાં બધું બધી રીતે મળતું નથી આપણે થોડીક આદતો આપડી સુધારવી પડે, તો આપણને બધી વસ્તુ સરળતાથી અને વસ્તુ મળી જાય તો કે છોકરાઓ કે મમ્મી એ કેવી રીતે? મેં કીધું જો બેટા આપણે રાત્રે મોડા સુઈ છી, એ ખોટી વાત છે. વેલા મોડા સુઈ એ ફાયદાકારક નથી તમારે વેલું સુઈ જવાનું અને વેલું ઉઠવું એ જીવનનું સૌ સારામાં સારી આદત છે. બીજું તમે સારી આદત નું મહત્વ તમારામાં હશે તો ચાર માણસ કેશે કે ના ભાઈ આ છોકરાના મા બાપે એને સારા એવા સંસ્કારો આપ્યા છે સારી એવી આદતોનું પાલન કરાયું છે કે જેનાથી અમને આપણાને જોઈને શીખવા મળે છે. શું કેવું છે તમારું?
સાચી વાત, એકદમ સાચી વાત કરી છે. મતલબ આ તમે ખુબ જ મહત્વની વાત કરી છે.
નથી આવતો અવાજ તમારો.
અરે કે્યા હેલો હવે આવ્યું.
હા, હવે બહ દૂર દૂરથી આવે છે. એટલે મેં કીધું સારી એ ને આવે છે ને બરાબર છે સારી આદતો પાડવી આપે આપડા છોકરાને જેમ કે છોકરાઓને આપડે જમવા બેસાડી છીએ તો જમતા પેલા આપડે છોકરાઓ ને એમ થાય કે હાલો એ અન્ના દેવી અન્નપૂર્ણા આપે એના માટે હાથ જોડી અને પ્રાર્થના કરી કે એ અન્ની દેવી અન્નપૂર્ણામાં તમને અમને આટલું સારું જમવાનું આપ્યું, એવું બીજા બધા લોકોને ભી આપજો જમીને આપણે હાથ ધોવા જોઈએ, આપે સારી જાતે ઉપાડવી જોઈએ આવી બધી સારી આદતો આપે આપડા બાળકોને શીખાડવી જોઈએ. એનાથી એને જીવનમાં ખબર પડે કે ના આ બધી સારી આદતો આપણા બા આપણામાં હોવી જોઈએ કે આપણેે આપણા મા બાપ તરીકે આપણે જે ફરજ નિભાવી છીએ આપણામાં જે સંસ્કાર આપણા મા બાપે આપ્યા છે. આપણે આપણા સંસ્કાર આપણે આપણા બાળકોને આપવાના છે. તો એને આગળ જતા એને સારી આદત નું બધું મહત્વ સમજાશે કે ના આ બધી આદતો છે એ આપણા માટે સારા માટે જ છે.
ખુબ જ સરસ વાત કરી તમે તો સારી આદતો છે. માણસ વ્યક્તિત્ સુંદર બનાવે છે જેમ તમે કીધું તેમ અને જીવનમાં છેને સફળતા પણ મેળ માં મદદ કરે છે, અને છે તમારા બાળકો સ આદતો એ પાડશો ને તમારું જીવન તેનો લાભ નીકળશે જેમ કે તમે કેું કે તમે. હ પર તેનનેાલુ. હા તો. હદગ છે.
થી આવે છે.
બ હાલું હવે હરે છે.
હા હવે આવ્યો હવે આવ્યો. બરાબર બરાબર.
હા તો હ, હા, હું જ એજ કહ છું કે બાળક. લોકોને સારી આદતો છે ને નાનપણથી જ આપવી જોઈએ જેમ કે તમે કીધું એમને કે ભોજન કરતી વખતે એમનું એમનું સન્માન કરવું જોઈએ જેમ જ સવારે છે ને વેલું ઉઠવું નિયમિત કસરત કરવી અને સ્વચ્છ પોતાના શરીર પર રાખવી એ ખુબ જ સારી આદતો છે રોજ સવારે વેલી ઉઠીને ચાલવા જવું તેનાથી પણ આખો દિવસ આપણો તાજગી અનુભવાય છે નઈ
સાચી વાત છે ના ના બીજી બધી આદતોમાં તમે જો તમે જોવા બેસો બીજી બધી આદતો જેમ કે બાળક સ્કૂલ થી આવે છે તો સ્કૂલ થી આવી પોતાનું લંચ બોક્સ પોતાની બેગ પોતાનું યુનિફોર્મ જાતે કાઢીને બધી વસ્તુ પોતાને મૂકવાની એને ખબર જ છે કે મારી બે કઈ જગ્યાએ મકવાની છે લંચ બુક હું જમીને આવ્યો છું તો એ ચોકડીમાં મૂકવાનો છે યુનિફોર્મ બદલીને મારે મશીદ કપડા ધોવાના મશન ની અંદર નાખવાની છે મારે જાતે કપડાં પહેરવાના છે બધ શૂઝ ને બુટ ને પેગને આવ્યા છે બધું ઉતારવાનું છે બધું જાતે એવી આદતો છોકરામાં નાખી તો એને ખબર પડશે કે ના જીવનમાં સારી આદત ભી આપડામાં હોવી જોઈએ અમુક છોકરાઓ તો તમે જોશો કેવા હોય છે સ્કૂલ થી આવતા હોય એક મોજું આ બાજુ ઉડાડશે એક મોજું આ બાજુ ઉડાડશે નાસ્તા ડબ્બો આ બાજુ સ્કૂલની બેગ આ બાજુ ચોપડાઓ આ બાજુ પાણીની બોટલ એ બધી ખરાબ આદતો છે પણ આપણે આપણા બાળકોને સારી આદતો શીખવશે તો એ બી કાલે જઈને એના ફ્રેન્ડ લોકોને એના છોકરાઓને બધા મિત્રોને કેહેશે કે ના ના આ ખોટી વાત છે તારે આ કરવું જોઈએ પથારા ન કરવા જોઈએ સ્કૂલ યુનિફોર્મ જગ્યાએ મૂકવો જોઈએ સ્કૂલની બેગ્યા જગ્યા મૂકવી જોઈ પાણીની બોટલ નાસ્તા ડબ્બો એ બધું વ્યવસ્થિત તમે મૂકશો આપડણે શીખાડશે તો એ બીજાને શીખાડશે છોકરાઓ
સાચી વાત ગ આપે છોકરા ક સારી પાળવી જ જોઈએ તમે કીધું તેમ અને હલો અને અને છે ને આપણે ખાવા પીવાની પણ સારી આદતો એને એમના માટે ખૂબ જ જરૂરી છે નય પૌષ્ટિક ખોરાક લેવો એ પણ એમને શીખડાવું જોઈએ કે વારે ઘડીયે જંક ફૂડ ટાળવું જોઈએ ખાવાનું કારણ કે આજકાલના લોકો તમે જોયુ હશે વધારે ખાય ને જંક ફૂડ ના જ આદિ બની ગયા છે છોકરાઓ તો આપણને આપણા છોકરાઓને આવી આદતોથી પણ દૂર રાખવું જોઈએ અને મોબાઈલ અને સોશિયલ મીડિયા ન પણ મતલબ એમનો યુઝ થોડો ઓછો કરવો જોઈએ અને અ આવું બધી આપણે આપડા છોકરાઓને આદત પાડવી જોઈએ
સાવ સાવ સાચી વાત કરી કે તમે જકંફુડ નો ઉપયોગ કરવો જોઈએ હા સો વાત ની એક વાત નાચા
હા અને એની જગ્યાએ આપણે છે ને આપણા બાળકોને હા એની જગ્યાએ આપણેે બાળકો કેવું જોઈએ કે પુસ્તકો વાંચો તો પુસ્તકો વાંચવાની પણ આદત ખુબ જ સારી છે તો આપણા બાળકોને આપણને પુસ્તકો વાંચવા માટે કેવું જોઈએ જેથી એમને જ્ઞાન વધે અને નવી નવી વસ્તુઓ એમને શીખવાવામાં મળે
પણ સાચી વાત છે બીજી બધી આદતોમાં તમે લઈ લો્યો કે ભાઈ રોજ સવારે તમે ઉઠીને તમારા મમ્મી પપ્પા પ્પાને ઘરમાં તમારા વડીલો છે એને રોજ સવારે સ્કૂલ જાાવ છો તો સ્કૂલ જતા પેલા એમને પગે લાગો ભગવાન જે ભગવાન ને પગે લાગો એનો આદર કરો એનું સન્માન હે ભગવાન તમે આવી સરસ સવાર આપી છે એવી રોજ આપજો અમને આવા સરસ ઘરમાં મા બાપ આપ છે દાદા દાદી આપ્યા છે એ બધા લોકો ની સેવા કરી બધા લોકો સાથે સંપીને હળી મળીને રહી એવા આશીર્વાદ સાથે બાળકો રોજ માતા પિતા ને પગે લાગીને સ્કૂલ જાય તો એ ભી એક સારી આદત જ છે ને કે બાળકો પોતાના મા બાપને ભગવાન સમાન માને છે
માને છે ખરી ખુબજ સરસ વાત કીધી તમે આ વાત વડીલો નો આદર કરવો અને સો એ સૌથી મોટો આ પ્રેમ ની વાત કરી કે આ ખુબ જ સારી આદત છે વડીલોનો આદર કરવો એ એ સારા સંસ્કાર માણસને સમાજમાં છે ને માન સન્માન પણ અપાવે છે એ આપડા છોકરાઓમાં હોવું જ જોઇ કે વડીલ હોય કે નાનું છોકરું હોય બધાને ઈજ્જત થી અને સન્માન પૂર્વક બોલાવવું જોઈએ.
સાચું આપડે જો આપડણે જેમ કે ઉદાહરણ તરીકે લઈ લો આપડે પતિ પત્ની તરીકે આપણા પતિ પત્ની નો ઝઘડો હોય કોઈ પણ એ વાત માથી હોય નાનું મોટું હોય છે કે ભાઈ ઘર છે તો વાસણ ખખડવાના છે પણ આપડે ઈ વાત ધ્યાન રાખવી જોઈએ કે આપડા ઘરમાં નાનું બાળક છે તો આપડે બા- આપના બાળકો દેખતે કોઈ દી ઝઘડો નહીં કરવાનો ઊંચા અવાજે બોલવાનું નહીં ગાડી ગલોજ નહીં કરવાની. એકબીજાનું અપમાન થાય એવા શબ્દ નહીં વા કરવાના કે ન આ ઉપાડવાનું મારા મારી કરતું બાળક એમના દેખતા કાંઈ નહીં કરવાનું કારણ કે જો એ બાળક આવું જોશે તો કાલ સવારે એમ જ થશે મારા બા બાપ આવું કરતા હતા. તમે કેમ ન કર્યું અમારામાં એવું આવવાનું જ છે. જેવ જોશે એવું એવું બાળક શીખવાનું છે એટલે બાળક બને ત્યાં સુધી એને ખરાબ આદતોથી દૂર રાખવાનું ખરાબ શબ્દોનો ઉપયોગ નહીં કરવાનો અને બને ત્યાં પ્રેમથી અને એટલું સરળતાથી બાળક જોડે વાત કરવાની કે કોઈ બી લોકો જોડે વાત કર એ બાળકને એમ થાવજો કે ના ના અમારામાં કોઈ બી જાતની ખરાબ આદત નથી અમે બી સારી આદતો લેસી અને સારી આદતો જીવનમાં ઉતારશી તો ચાર માણસ અમને બી આવીને કેશે કે તમારા મા બાપે સારા સંસ્કાર આપ્યા છે સારી આદતો શીખવાડીશ તમને.
હમ હમ સાચી વાત તમારી આ તો આપણા બાળકોને આવવું જ જોઈએ અને બાળકોને છે ને બચત કરવાની આદત પણ શીખવવી જોઈએ જેથી એમના ભવિષ્ય માટે ઉપયોગી થાય હને એટલે એમને થોડા થોડા પૈસા બચાવવાની જરૂરતો એને એમને બતાવવી. જોઈએ અને આપ એમને છે ને આદત પાડવી જ જોઈએ અ બચત કરવાની અને પૈસા બચાવવાની.
હા સાચી વાત.
હા હમ. હમ અને જેને છોકરી છોકરાઓને સ્વચ્છતા ની પણ આદત પાડવી જોઈએ કે વ્યક્તિગત અને આસપાસની જે હોયને વસ્તુ એના એને આપણે સ્વચ્છતા જાળવવી જોઈએ અને છેને મેન વાત આ છે કે આપડા છોકરાઓને છેને ગુસ્સા પર નિયંત્રણ રાખવાનું અને ધીરજ રાખવાનું એ શીખાવવું ખુબ જ મહત્વની વાત છે. કે ગુસ્સા ગુસ્સાને કેવી રીતે કંટ્રોલ કરવો અને ધીરજથી કેવી રીતે કામ કરવું એ આપડા છોકરાઓને શીખાવવું
સાવ સાચી વાત કીધી અને જો આજકાલનો છોકરો તમે આ જોજો તમે મોબાઈલ જોતું હશે અને એનો આપડે એમ થાય કે હાલો આપડે પાંચ મિનિટ છોકરાને મગજ ફ્રેશ કરવા માટે પાંચ મિનિટ કે દસ મિનિટ મોબાઈલ આપી અને મોબાઈલ પાંચ મિનીટથી દસ મિનીટથી વધારે આપણા બાળકને મોબાઈલ મોબાઈલમાંથી આપણે હાથમાં લેશે ને તો એટલો થઈ જશે ને કે એના જેવુ કોઈ ખરાબ નહીં પણ આપડે એને એ શીખવાનું છે બેટા તને પાંચ મિનિટનો મમ્મા ટાઈમ આપ્યો હતો એ પાંચ મિનિટ ફિનિશ થઈ ગઈ છે પૂરી થઈ ગઈ છે હવે તારે બીજું કામ અલગ તો જો એને પ્રેમથી સમજાવશે તો આ વાત માની જશે પણ જો એને આપણે ભી ગુસ્સે થઈને હમજાવ તો એ આપણા ઉપર જ ગુસ્સે થવાનું છે કે ના નહી આમ નહી થાય આમ નહી થાય તેમ નહી થાય. ઓલાનું નહી થાય એવા શબ્દ કને આપણા ઉપર ગુસ્સે થશે એટલે આપણે બાળકને બી પ્રેમ પ્રેમથી જ સમજાવવાનુંને સારી આદત જ
સાચી વાત કીધી તમે કારણ કે ધીરજ ધીરજ તે જ અને મારા છોકરાના એમનું સારું બને. ધીરજથી જ અને બાળકો માં છે, ને
સાચીવા ઓલું કેવત
હ, હ, અને બાળકોમાં છે, ને સારી આદતો કેવી રીતે અ લાવવી એનો કેવી રીતે વિકાસ કરવું છે, ને એ છે, ને માતા પિતા અને શિક્ષકોના વર્તન પર જ ની ઉ સંસ્કાર આ
સાચી વાત બીજું જો તમે સ્કૂલમાં આપે બાળકોને મુક્તી આપણા બાળકો માં સૌથી પેલા સ્કૂલ વાળા કેટલી સરસ આદતો પાડી છે કે બધા છોકરાઓને બધી બધા ક્લાસ માં ભેગા થઈને પ્રા થના કરે છે. ભગવાનને તે એ બી એક સારી આદત જ છે, ને સ્કૂલમાંથી બી છોકરાઓને શીખ પણ મળે. છે ને કે એમાં અલગ અલગ જાતના શ્લોક મળે છે. પ્રાર્થના મલે છે. શીખવા મળે છે.
હ, હ, ઈજ તો હું કવ છું કે, શિક્ષકોનું પણ ખરી વાત છે. એટલે છે, ને સારી આદતો માણસના જીવનને છે, ને યોગ્ય યોગ્ય દિશા આપે છે. અને સારી આદતો સારા જીવનનો પાયો છે. એટલે દરેક વ્યક્ત ને સારી આદતો અપનાવી અપનાવી જોઈએ. અને એના એવું જ કરવું જોઈએ.
ઈ સારી આદત હશે. જેમ કે, આપડે આપડે છોકરાઓ છે. નાના છોકરાઓને આપડે એમ કહી કે ચાલ જમવા બેસી જા. પહી જમવાથી બે રોટલી ના કટકા કર બે હાથેથી તો ઈ સારી આદત ન કેવાય. આપણેે આપડા બાળકો ને શીખાડું જ કે બેટા તારાથી થાય. ન થાય, તો આપડણે બટકા કરને આપ ટ જમવાનું. એકા થે થી એજ આપણી સારી આદત છે. કારણ કે, જો બે હાથ ખાય. તે આપણે છોકરાને સંસ્કાર ન કેવાય.
હ, એ વાત તમારી ખરી. કારણ કે, સારી આદતો હોયને તે વ્યક્તિ પરિવાર અને સમગ્ર સમાજમાં અ વિકાસના મહત્વનું યોગદાન આપી શકે છે. ચાલો તમારી જોડે વાત કરીને, ખુબ જ સારું લા કે મને
હા હા સારું સારું મને બી મજા આવી જય શ્રી કૃષ્ન.
હા જય શ્રી કૃષ્ન રાધે રાધે આવજો.